અને.
નમસ્તે.
નમસ્તે આવે છે આવાજ? હા આવે. કેમ છો?
કેમ છો?
કેમ છો? મજામાં છું.
હા.
એક બાત થી ઘરમાં બંનેની જેબબદારી. ઘરમે ફક્ત સ્ત્રીની જવાબદારી છે આ વિચાર યોગ્ય છે.
હ સબને સબની જ જવાબદારી છે એ.
છે. મારો મતે નહી આજના સમયે ઘર બંને છે. એટલી જવાબદારી પણ બંને હોવી જાય કોઈ બહાર કામ કરે. કોઈ ઘરમાં વધારે સમય આપે. પણ એકબીજાની મદદ કરવી જરૂરી છે. બોલો ને. બોલું છો બોલુ છો. કેટલો ખર્ચ કરવાનું શું બચવાનું કયા કામ માટે પૈસા રખવાનો. એમરજન્સી ફ આ બધી બાતો પતિ પત્નીને મેળને. કરવાની ઘર કામ સ્ત્રીની જવાબદારી છે કે? વૈવાહિક જીવનમાં સંવાદ ખુબ મહત્વ છે.
હેલો.
હા હલો હા છે હા આવ છે.
હા.
એકદમ ઘરકામમાં સાથ આપવું પણ.
હા વિવાહ જીવનમાં વિશ્વાસ કેટલી મહત્વ છે.
હા જરૂર.
ખૂબ મહત્વનો વિષય એ નાતાની. આધાર છે જો પતિ પત્ની વિસ વચ્ચે વિશ્વાસ સમજે. મજબૂત હોય છે વિશ અ વિશ. સમય પણ સરળ બની શકે પણ જો શક છુપાય છે અસત્ય બોલું બધી જાય તો ના નાતામાં અંતર આવે જ. આવી લગે.
હા એકદમ ઘરમાં સાત આપું પણ પ્રેમની અભિવ્યક્ત છે. અને સંતુલન શસરા અને માયકા સંતુલન જરૂરી છે. લગ્ન પછી સાસર અને માયકાબંને.
નાાના બિલકુલ વિશ્વાસ બનાવવા માટે પારદર્શિતા જરૂરી છે.
હા ખૂબ જરૂરી.
મને લાગે છે કે વૈવાહિક જીવનમાં સંવાદ ખુબ મહત્વ છે.
હા. સ્ત્રી માટે માયકા પણ મહત્વનું હોય છે અને સાસર પણ. એટલે પતિને સમજદારીથી સંતુલન રાખવું જોઈએ. અને સ્ત્રી પણ બંને પરિવાર નો આધર રાખવું જો ખતુલ નટ ટોકાટોકી અને પક્ષીપાતથી સમસ્યા વધી શકે. સમય આપો જરૂરી.
ખુલે મનથી વાત કરે છે પોઈન્ટ ભગવાન કહે છે.
હ. આજ કલ ઘના દંપતીતિ વ્યસ્ત
મય પે કહે છે ને.
હા કરે
હમ. એક બીજાને સમજાવું છું લગ્ન પછી એક બીજાને સમજાવવા માટે શું કરવાનું જાય છે.
આ
બોલું છું એક બીજાની આદતે સ્વભાવ પસંદ, તકલીફ, ખુશ આ બુદ્ધિ ધ્યાન થી જો જોઈને કોઈ વ્યક્તિ શાંત સ્વભાવને હોય. કોઈ ખુલા મનાની કોઈ તુરંત વાત. બાત કરે સમય કોઈ સમય લે એ એટલે મારા જેવી કામ નથી. એવ વિચારાવા કર આ વ્યક્તિને સ્વભાવ શું છે એ સમજાવવું જરૂર છે.
બિલકુલ બિલકુલ આજકાલ ઘના દંપતિ બેસ જીવન જીવતા હોય છે. એના નાતાની સમયે આપ પોષા માટે જરૂરી કારણણે નાતું પણ વેળ માંગે છે. પણ સાથે ઘરમાં રવું એ સમય પાવ પાાવો નથી. સાથે બેઠું વાત કરવી બહાર ફરવા જાય એકબીજાની વાત. ગઈએ આ બધું નાતાને તાજુ રાખે છે. સાચી વાત ખાસ કરીને સ્ત્રીને માટે ઓર લગ્ન પછી નવી ઘર ન લો નયા સમય આ બોધી આવે છે. સમય શું જરૂરી છે? હા વૈવાહિક સ્વસ્થ વૈવાહિક જીવન નું રહસ્ય ક્યાં છે?
હા ના
હના હવે એક વાત ક તારા મતે સ્વાસ્થ્ય અને સુખી વૈવાહિક જીવન સુર ચ ક્યા છે? મારા મતે તો મુખ્ય બાત છે પ્રેમ વિશ્વાસ ખુલ્લો સંવાદ આદર ધીરજ માફી અ આર્થિક સમજ ફિર એક બી જાને સમય પરિવાર પ્રતિ આદર હો. અ સાથે પ્રગતિ કરવાની ભાવના જોદ પસ તકલીફ ખુશી આ બુદ્ધિ ધ્યાનથી જેવું જોઈને. કોઈ વ્યક્તિ શાંત સ્વભાવ કોઈ ખુલે મનો કોઈ તુરંત વાત કરે કોઈ એટલે મારા જીવ કોમ નથી એ વિચાર કરી હતી આપલી વ્યક્તિની સ્ વ એ સમજાવું જરૂરી છે વૈવાહિક જીવનમાં ગુસ્સા અને અહંકાર શું અસર કરે ખૂબ નકારાત્મક અસર કરે છે ને અ ગુસ્સામાં માનહાની થાય, કઠોર શબ્દ વાપરે અને અહંકાર હોય. તો કોઈ માફી માંગવા તૈયાર નથી અને એથી નાતામાધુરી જાય એટલે કારે કે શુંકું પણ નાતા ને જાવા માટે જરૂરી બને. જીવનને સફળતા બનાવે મો પ્રેમ, સાથી, ધીરજ અ સવારે શું કાર્ય પણ ખુબ જરૂરી છે. હા. આની વૈવાહિક જીવન પ્રેમ અને જવાબદારી બંને નાતું છે. વિશ્વાસ અને આદરનાતાના મજબૂત આ સ્વાસ્થ્ય વૈવાહિક જીવન મે કે રહસ્ય બોલું છો? હા.
મારે મતે તો મુખ્ય બાત હૈ કે પ્રેમ, વિશ્વાસ ખુલે સંવાદ, આદર, ધીરજ માફી, આર્થિક સમજ એકબીજાની સમય પારિવારિક પ્રતિ આદર સ્વાસ્થ્ય પ્રગતિ એક કરવાની ભાવના. આ વહા આ તો સુંદરો સાર છે ને.
હા ના તું રોજ બનતું હોય જ છે. મને લાગે કે છે કે વૈવાહિક જીવન એક બીજામાં પરફેક્ટ નથી બન જાય. એ થોડું જ થોડું થોડું બનતું હોય એકદમ સાચું નાતું નાતા રોજાની રોજાના વ્યવહારથી બન હોય છે રોજ પ્રેમાંથી બોલોને રોજ આદર આપ કે રોજ સમ એ દીખવાનું થી ના નાતું ઘેર બને છે. અમી થા નાના નાની વાથી એથી મોટે વિશ્વાસ બને છે. હા. આ આંતિમ વિચાર ક્યાં છે? આજે તારી સાત વાત કરીને મને ખુબ સારી રીત તે સમજાવું કે વૈવાહિક જીવન એક ફક્ત પતિ પત્ની ના સંબંધ નાથી પણ આદર, પ્રેમ, વિશ્વાસ, સંમાદ, સમજ અને સાથે નિભાવવાની સુંદર જવાબદારી છે. હા ના હા ના હાસ વૈવાહિક જીવનમાં મતભેદ પણ આ થતા તા પણ આ પરિસ્થિત પણ બદલે પણ જો ને સાથ ઉભા રહે એકબીજાને સમજે આને આદર કરે આપને તો નાતું ખૂબ મજબૂત બન શક શકે. હા ચાલ હવે ટૂંકમાં સાર કહીએ. અ વૈવાહિક જીવનની મુખ્ય બાતો વૈવાહિક જીવન પ્રેમ અને જવાબદારી બંનેનું નાત તું છે. વિશ્વાસ અને આદર નાતામાં મજબૂત આધાર છે. ખુલ્લો સંવાદ, ગલત ફેમી એવું જી કરે છે મતભેદ સામાન્ય છે પણ સમજદારી હદ કરવાના, સાચી વાત છે.
આર્થિક સમય આની ખર્ચ પર સ્પષ્ટ જરૂરી છે. ઘર આને જવાબદારી બને ઇવન જરૂરી છે. સંસાર અને માયકા વચ્ચે સંતુલન રખના જરૂરી છે. એકબીજાની સમય આપની આ પાવે. નાના પ્રેમ ભરે એ શબ્દ અને ભાવ હાવભાવ નાતાને મજબૂત બનાવે છે.
માફીયા બારાને નમ્રતા જરૂરી છે, એકબીજાના સપ્નાનો સપોર્ટ કરવો, સાત પ્રગતિ કરવાની ભાવના રાખવી એ ખૂબ સરસ હે.
ના ના સાચી વાત છે.
હા સામાન્ય છે. પણ બાળકો સાથે સાથે પતિ, પત્ની પોતાના નાતા ને પણ જોડાવું જ જરૂર છે. થોડા સમય ફક્ત બડે માટે ખુલી બાત સાથે ચાય પીવો, ચલવા જવા આ બધું નાતાને જીવંત રાખ ખે છે.
હા ના હા ના એક દૂજ ના સમય ભી બહુ જરૂરી છે
હા જો પતિ પત્ની કશું ક શીખવા માંગતી હોય કામ કરવું હોય ધંધો શર કરવો હોય અથવા પતિ કુશક નવું કરવું માંગતા હોય તો એકબીજાને સાથ આપવો જાય વૈવાહિક જીવન એ પ્રગતિ રોગ ને નહી પણ સાથે આગે વધવાની સફર છે
હના સાચુંત છે માફી આભાર નમ્રતા જરૂરી છે દો કે સપોર્ટ મે એક બીજની સપના ન સપોર્ટ કર કરવાની જરૂરી છે સાત પ્રગતિ કરવાની એ ભાવના એની રખવાની બી જરૂરી છે ખુબ
હા એક દુસરે ક આદર કરવાની જરૂરી છે
હા ખુબ સરળ બાત હૈ
હા સા ઘૂમના બાતૅ બનના
હા ના હા ના હા ના ઠીક છે બેન હ હ બોલોને
આવ કછ નહીં બસ
હમ ચાલે છે બાત કરું છું બાદ મે
હા કરું છું
હા હા ઠીક
ઓકે ચલોો બાય